હલો.
હલો.
કેમ છો?
બસ મજામાંજ તમે કેમ છો?
બસ જો એકદમ મજા ચાલે છે બોલો બોલો કેવી રીતે યાદ કરે આજે મને?
બસ આજે જો આ કઈક વિચાર થ તી. કે અ કઈક તો આપણે શરીર માટે કરવું જોઈએ કારણ કે ઘણા બધા આપણે છાપામાં વાંચતા હોઈએ છે કે અમુક ઉંમર પછી તમારે ત્રીસ પછી યોગા કરવા જોઈએ. તમારે, આટલા કલાક ચાલવું જોઈ આટલા કિલોમીટર સાયક્લિંગ કરવું જોઈએ ને ઘણું બધું હોય છે. કે યોગા છે પ્રાણાયામ છે. તો આ બધું વાંચીને મને ઘણા ટાઈમ થી મન થાય કે લાય કઈ ક્લાસીસ ચાલુ કરુ. કે કઈ જોઈન કરું, પણ ખબર નથી પડતી. કે શું કરવું તો મેઘદુ લાવ તમને તમારી જોડે વાત કરી લઉ. કારણ કે તમને આઈડિયા છે કે યોગા અને પ્રાણાયામ ને બધું કેવી રીતે કરાયને, તો તમારી જોડથી થોડો આઈડિયા લઈ લો. અને મારે પણ હવે થોડુંક તબિયત નું ધ્યાન રાખવું છે થોડું કઈક શારીરિક કસરત ને એ બધું ચાલુ કરવું છે. તો મેઘદુ લાવ તમને તમારી જોડે વાત કરી લઉં અને પૂછું. કે કેવી રીતે શરૂઆત કરું.
ચોક્કસ હું તમને જરૂરથી જણાવીશ અને બહુ સારું તમે આ એક કેવાય ને આપણેે આજકાલ બધા પોતાને ધ્યાન રાખવાનું ભૂલી જ ગયા છે. બધાને કઈક ને કઈક એવા કામો આવી જાય છે કે અ એમાં શું છે કે માણસોને બાર ના જોઈએ છે. અને હું પણ એક જમાનામાં એવી જ હતી કે ટાઈમ જ નથી ટાઈમ જ નથી પણ જયારે આપણને જે વસ્તુ કરવી હોય છે. ઈ કામ માટે તો આપડે બરાબર ટાઈમ કાઢી લઈએ છે. આજે આપણે જમવા, ને સુવા, ને બહાર ફરવા તો ટાઈમ કાઢી જ લઈએ છીએ ને ગમે એમ કરીને. તો આપણે આપણા શરીર ની ચોક્કસથી ધ્યાન રાખવી. ને ઈ વસ્તુ મને જયારે મારી તબિયત બગડી ત્યારે મને સમજમાં આવી કે આ તો મેં બહુ ભૂલ કરી નાયખી. ને ખાવા પીવામાં ધ્યાન ન રાખવું, એક્સરસાાઈઝ નો કરવી. કોઈ જાતની કઈ કસરત નહીં, ચાલવું નહીં, એટલે મારી બહુ જ તબિયત બગડી ગઈ હતી. એ પછી મેં નક્કી કર્યું કે ના મને હવે મારી સંભાળ રાખવી જ છે. જે પ્રમાણે તમે કીધું ને ઈ પ્રમાણે જ મેં વિચાર્યું કે ના હવે તો બસ આપણો ટાઈમ આવી ગયો. એટલે હવે આપડે એકદમ સારામાં સારું શરીર કરી અને પોતાની જાતને સુધારવાની જરૂરત છે. તો તમને જે મેં કરેલું છે ઈ બધું જ તમને ડિટેલમાં જણાવું, કે શું તમે મને કયો ઈ પ્રમાણે હું વાત કરું.
અહ ના એટલે અહ-અહ એક બે વરસ પહેલા તો હું યોગા ક યોગા ક્લાસીસમાં જતી તી. તો મને એનો તો થોડો ઘણો આઈડિયા છે જ. કારણ કે ત્યાં બહુ જ સરસ કરાવતા હતા યોગા ક્લાસમાં. કે અમને આસનો કરાવડાવે, સ્ટ્રેચિંગ કરાવડાવે પછી અહ પંદરેક મિનિટ નું પ્રાણાયામ નું સેશન હોય. અને છેલ્લે આજે કે ને સવાસન કરાવડાવે કે પછી મેડિટેશન હોય, ધ્યાન હોય, તો એ બધામાં તો મને હું ખુબ જ મજા આવતી તી, એકદમ રિલેક્સ લાગતું તું. અને એવું પણ લાગે કે મન એકદમ આમ શાંત થઈ ગયું હોય કે આપડે આમ લાગે ને કે યોગા ક્લાસ માંથી આઈએ ને તો એવું લાગે કે એકદમ આપણેે ફ્રેશ થઈ ગયા. એ એવું છે ને કે મારી ફ્રેન્ડ કરાવતી તી. અને હવે એ લોકોની ટ્રાન થઈ ગઈ છે. તો હવે હું વિચારું છું કે શું કરું કે બીજા કોઈ એવા પ્ર પ્રાઈવેટમાં કેવી રીતે યોગા ક્લાસીસ જોઈન કરું કે પછી બીજું ઓપ્શન મને એ પણ સાર રું લાગે છે કે સ્વિમિંગ ક્લાસ જોઈન કરું, કારણ કે મને સ્વિમિંગ આવડતું નથી. અને લોકો કહેતા હોય છે કે સ્વિમિંગમાં બધી જ જાતની કસરત થઈ જાય. કે હાથની થઈ જાય, પ્ર પગની થઈ જાય અહ કે પછી બ્રિથિંગ એક્સરસાાઈઝ પણ એમાં બહુ સારી થાય. તો અહ આ બે માં હું થોડી કન્ફ્યુઝ થઉં છું કે શું કરું, કે યોગા ક્લાસીસ અહ સારા શોધીને જોઈન કરી લઉં, કે પછી આવી રીતે બીજા કોઈ ક્લાસીસ કરું.
અચ્છા. જરૂર થી હું તમને જણાવીશ કે જે તમે પૂછ્યું કે યોગા કરવા કે સ્વિમિંગ કરવા. તો બંને વસ્ તું એટલી જ સરસ છે અને એટલી જ મહત્વપૂર્ણ છે. બસ હા ખાલી એટલું છે કે જો તમારી ઉમર હવે આપણે ત્રીસ પાંત્રીસ થી વધારે થઈ ગઈ હોય તો તમને મારા હિસાબે શું છે આજકાલ જો કોઈને ઘૂંટણ ના તકલીફ હોય કોઈને કમર ની પ્રોબ્લેમ થતી હોય છે. તો કોઈને વજન વધવાની તકલીફ થાય, અને હવે શું છે કે આજકાલ આપડું જે ખાવું પીવું એટલું બધું સારું નથી રહ્યું એના લીધે બધાને પેરિમેનોપોઝ બી જલ્દી આવી ગયું છે સ્ત્રીઓમાં. તો એના હિસાબે મને એવું લાગે છે કે તમને એક રીતે જોવા જઈએ તો ઈ તમારા પર છે કે તમારી બોડીમાં કેટલી પ્રો મતલબ કેટલી તકલીફો છે કે બિલકુલ નથી. અગર તમને કશું જ નથી તો મારા હિસાબે તમને સ્વિમિંગ ક્લાસ જોઈન કરવા વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે એમાં શું છે કે તમે બીજું કઈ હજી સ્વિમિંગ શીખતા તો વાર લાગે. આવડતું હોય ને તમે તરત જોઈન કરો તો ચાલી જાય. પણ હજી તમે બેઝિક શીખો પછી. થોડું હજી એડવાન્સ એમ કરતાં કરતાં તમને સમય લાગે. તો સ્વિમિંગ પુલમાં તો ફક્ત હવે જો જેવી રીતે મારા જે સાસુ છે. એમને ડોક્ટરે કહી દીધું છે કે તમને બીજું કઈ તમે કસરત કરી નહી શકો. કેમ કે દાંડ ઓલું યોગા ને ઝુંમબા ને એવો એવા. એડવાન્સ યોગા જે આવે છે એ બધું એમના કામનું નથી. તો ડોક્ટરે એમને ખાલી એટલું કીધું કે તમે સ્વિમિંગ પુલમાં જાઓ. અને ફક્ત ત્યાં ખાલી આટા મારો. તમને કસરતે કરવાની જરૂર નથી ખાલી પુલની અંદર ડૂબ્યા રહેવાનું. અને આપડે ચાલવાનું અહિયાં થી ત્યાં જે પહેલો પુલ સ્ટાર્ટ થાય ને એન્ડ થાય. જે કશું ઓલું એક્સરસા ઓલું કરે ને આપણે રેસિંગ કરે ને એવી રીતે. ખાલી તમને ત્યાંથી ત્યાં દસ રાઉન્ડ મારવાના. એટલે એમની માટે એમને પ્રોબ્લેમ છે એ હિસાબે સ્વિમિંગ પુલ વધારે ઇમ્પોર્ટન્ટ. છે એમની માટે સ્વિમિંગ કરવું. પણ હું તમને એમ કહીશ કે તમે એક વખત માટે. બે મહિના યોગા કરો અને પછી બે મહિના માટે તમે સ્વિમિંગ જોઈન કરો. એટલે તમને ઓવરઓલ બોડીની તમારી આખા શરીરની કસરત તમારી સરસ થઈ જશે. અને યોગ. યોગામાં બી છે ને હવે પેલાની જેમ નથી કે ઓલું ખાલી અનુલોમ વિલોમ ને કપાલ ભાતી કર્યા રાખો. એવું નથી યોગ બહુ મોટી વસ્તુ છે. અને એની ડિટેલમાં બધી કેહેવાય ને એકદમ વિસ્તાર થી જાણવા માટે તમને. કોઈક વ્યવસ્થિત એકદમ જે પ્રોફેશનલી કામ. કરતા હોય યોગા પર એના પાસે શીખવું બહુ જરૂરી છે. તો મારા હિસાબે જો તમે યોગા જ કરો હમણાં. બે મહિના પછી બે મહિના પછી તમને એવું લાગે. કેમ કે યોગાથી છે ને તમારું બોડી બહુ ફ્લેક્સિબલ થઈ જશે. તમારું વજન નથી ઘટવાનું એક હજાર ને. એક ટકા પણ હા તમારું થોડું ઇંચ લોસ થશે. અને તમારે થોડું કામ મેડિટેશન વાઈઝ તમને બહુ ગમશે એ તો વાત છે સો. ટકાની પણ. તમને આખા શરીર ની જે તમારી ફ્લેક્સિબિલિટી છે આમ વળાંક. વળવાની નમવાની દોડવાની ભાગ. વાની એ બધું તમારું એકદમ શરીર છે ને આ મસ્ત થઈ જશે. તો બે મહિના તમે ઈ ટ્રાય કરો અને પછી બે મહિના પછી તમે બે મહિના સ્વિમિંગ કરી જોજો. તો તમને પોતાને ખ્યાલ આવશે કે મને બે માંથી કયું વધારે મજા આવે છે.
હા તો એ તમારી વાત મને એકદમ સાચી લાગે છે. તો અમારા નજીકમાં જ ઘણા બધા બે થી ત્રણ અલગ અલગ યોગા ક્લાસીસ છે. તો મને એવું લાગે છે કે હું આજે જ જઈને તપાસ કરી દઉં. અને થોડીક માહિતી લઈ લવ. કારણ કે અમુક ક્લાસીસ એવા હોય છે ને કે જ્યાં લખ્યું હોય તો યોગા ક્લાસીસ. પણ ત્યાં પછી પેલું આ. એરોબિક્સ ને રોજ અલગ અલગ એ લોકો કરાવતા હોય છે સેશન. તો મને ઘણા લોકો એવું કીધું છે. કે એરોબિક્સને ઝૂમબા આમ તમે કરો તો બઉ સારું. કે એનાથી બહુ જ કસરત મળે અને ખાસ કરીને જે લોકોને વેઇટ લોસ કરવું હોય. અ એ લોકો માટે બહુ સારું રે ઝૂમબા ને કારણ કે મ્યુઝિક સાથે તમે થોડુંક. અ હું એક્સરસાાઈઝ કરુ ને ડાન્સ ટાઈપની કસરતો હોય ને. તો એનાથી વર્કઆઉટ બહુ સારું થતું હોય છે. પણ અમારા અમારી એક બે ફ્રેન્ડે કર્યું છે એરોબિક્સ માં, પણ એકનું થોડુંક વજન વધારે હતું ને એને એકદમ જોઈન્ટ કરી તું વજન ઘટાડવા માટેને એવી રીતે, તો એને એક બે મહિનામાં તો એકદમ જ ગોઠણનો દુખાવો પણ વધી ગયો. કારણ કે ત્યાં એવી રીતે એટલા પ્રોફેશનલ ટ્રેનર ના હોય. તો આપણને ખબર ના પડે કે કઈ કસરત આપડણે કરવી જોઈએને, કઈ ના કરવી જોઈએ. પછી એને પેલુંની બેલ્ટ પહેરવું પડ્યું ને એમાં હવે રો ડોક્ટરે કીધું છે કે કઈક ટ્યુબ આપી છે ને માલિશ, કરો, નીચે નહી બેસવાનું, ને પલાઠી, વાળવાનીને અ એટલે મને એવું થાય કે એને જો થોડુંક, કર્યું હતું, કોઈને પૂછ્યું હોત તો આગળ શું કરે શું ના કરે, તો વધારે સારૂં રેત કારણ કે બહુ એ હેરાન થાય છે. કારણ કે, છે ને કે જો આખું તમારા શરીર નું વજન તમારા પગ પર આવે. એટલે જો તમારું આમ હેવી બોડી હોય, તો એકદમથી તમારે ના ચાલુ કરી દેવું જોઈએ કે ધીમે ધીમે ચાલુ, કે પહેલા થોડું વજન ઘટાડો, અને પછી એકદમ સ્પીડમાં આવી રીતે એક કલાકના સેશન લો, અને બીજી એક મારી ફ્રેન્ડે કીધું છે, કે જીમ ચાલુ કર્યું છે પણ એ જીમમાં પણ મેં જોયું, કે જે કરે એ લોકોને એકદમ વજન ઉતરી જાય, એકદમ આમ સ્લીમ એન્ડ ટ્રીમ થઈ જાય. પણ જો એ રેગ્યુલર ના કરતા હોય અને એક બે મહિના નો ગેપ આઈ જાય ને, તો પાછું એવું લાગે કે એ લોકોનું વજન તો પહેલા કરતાય વધી ગયું. કે આમ શરીર ફૂલી ગયું હોય ને એવું આપણને લાગે. તો ઘણા બધા લોકો એવા ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે. કે એકદમ જ આમ જીમમાં વજન ઉપાડવા માંડે ને, સાયક્લિંગ દસ દસ પંદર પંદર કિલોમીટર નું કરવા માંડેને, ટ્રેડમિલ માં દોડા દોડી ચાલુ કરી દે. અને પછી એક બે મહિના પછી એવું કે કે ના હવે મારાથી નથી થતું ને હું તો થાકી જાઉં છું ને. અ પછી બોડી પેન થાય છેને, એટલે બહુ ધ્યાન રાખીને આ બધી વસ્તુ કરવા જેવી છે. તો મને એવું લાગે છે કે એકદમ આમ પ્રોફેશનલ ટ્રેનર હોય આમ પર્સન નલ આપ આપણું ધ્યાન રાખતા હોય. એવી જ જગ્યાએ જવું જોઈએ નહીતર આવા બધા પ્રોબ્લેમ પણ એમાં આવીઈ શકે.
હ, સાવ સાચી વાત કરી તમે કે જેનું વજન એસી, કિલો થી વધારે હોય ને, એની કોઈ પણ જાત ન ઝુંબા અને ડાન્સ ને એવું કરવું જ ન જોઈએ. કારણ કે એને એને કહેવાય ઇમ્પેક્ટ એક્સરસાઇઝ નુ કરણ, કે જે તમારા પગ આમ પછાડાય ને એ ધામધામ ધામ થાય ને, ડાન્સ કરતી વખતે તો મ્યુઝિકમાં શું છે કે મ્યુઝિક વસ્તુ જે એવી છે. કે તમે ગમે એવા ગીત સાંભળો ને તો તમારા થી રહેવાય નહીં. જેમ આપણે ગુજરાતીઓને ગરબા સાંભળીને કેવું આમ, પગ તતરે એવી રીતે એમાં એવું જ હોય કે તમને મ્યુઝિક સાંભળીને, તમને મન જ થાય ડાન્સ કરવાનું. ભલે એ કસરત ની રીતે હોય પણ એ આપડા જે એસી કિલોના, ઉપરના જેના વજન હોય ને એની માટે એ નથી બન્યું. પહેલા તમને એમાં ઓછામાં ઓછું પંદર એક કિલો વજન ઘટાડી, અને પછી જ તમને એના આગળ, ઝુંબા, કે એરોબિક્સ, કે પિલાટેસ, કે હોટ યોગા, કે પાાવર યોગા, એ બધી વસ્તુ તમને પછી જ કરાય એ વાત તમારી સાવ સાચી તમે કીધી. અને બસ એજ એની માટે જ મેં કીધું કે લાવો તમારી જોડે એક વાર વાત બી કરું. અને તમને પણ આ બધી ઘણી બધી જાણકારી છે એની બદલ. મતલબ મજા બી આવે એકબીજાને આપડે કાઈક એક બે વસ્તુ કહી બી શકાય. કોઈક નાથી કઈક જાણી બી શકાય તો બહુ ફરક પડી જાય છે આ વસ્તુનો. અને મને બી એવું જ લાગે છે કે હવે મારી બી છે ને પાછું. શ કરી દેવું પડશે કેમ કે મારું એ હવે બે પાંચ કિલો વજન વધી ગયું છે. તો હું બી બસ જોઈ જ રહી છું કે કોઈક સરસ. મજાના કોઈ ટીચર મને મળી જાય કે જેના લીધે. કે મારું ધ્યાન બી રાખે અને મારું વજન બી ઓછું થાય ને મને થોડું મોટીવેટ બી કરે. બીજું શું કયો છો બોલું.
હા બસ તો તમારી વાત એકદમ સાચી છે તો આજથી આપડે બંને નક્કી કરી લઈએ. થોડું ઘણું નજીકમાં જે ક્લાસીસ ચાલે છે ત્યાં તપાસ કરી આઈએ. અને આપણા શરીર માટે કોઈ પણ પ્રવૃત્તિ આજથી આપણે ચાલુ કરી દઈશું. ચાલો ત્યારે આવજો.
આવજો.